હલો.
હા કરું છે
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ
આજે આરામ કરતા ગરમીમાં.
આરામ કરતા હતા એમને.
હા.
જમી લીધું.
હા હો જમી લીધું.
જમી લીધું એમને ઓકે.
તમે શું કરો
અમે કઈને જો બેઠા જમિના શું જમું તમાજ બપોરે
અને ચણા ની દાળ વધારે લીધી ભીંડા બટાકા નું શાક બ સંભારો બનાવ્યો
હા.
તમે શું બનાવયુ
અમે તો અમારે બેને એજે રસોઈ કરી હતી બટેટાનું શાક હતું અમારે
ઠીક બટાકા નું શાક
હા બટેટાનું શાક અને રોટલી.
હમ્મ
ભાત અને એવું બધું
કેરીની સીઝન છે કેરી લઈ આવો છો.
હા લઈ આવ્યા ત તો ખરા પણ પૂરી થઈ ગઈ મે કેરી ના ભાવ કેટલા જો તો ખરા.
હા હમણાં બોજ છે કેરી નો ભાવ
હમણાં કોઈ વસ્તુ ખાધા જેવી નથી હો પણ.
એમાંય બધી કાર્બન વાળી આવે.
હમ્મ
ખાધાયે બીક લાગે એમ.
અત્યારે તો બધી વસ્તુમા હને ભેળસેડ તો થાય જ છે.
હા બધામાં ભેડસેેડ આવે છે.
હા એટલે કઈ કર્યા છેવું નથી. હહમ્મ
હું છે બીજું.
કઈ નહી જો હવે કઈ ફરવા નથી ગયા તમને.
ના હવે જવું છે હો વિચારવું છે ફરવા જવાનુ
ક્યાં જાઉ છ.
એક માઉન્ટ આબુ બાજુ જવાનો વિચાર છે.
માઉંન્ટ આબુ હ.
હમ્મ છોકરાને વેકેશન છે ને. બાજુ ફરી આવી.
હા અત્યારે વેકેશન છે તો ફરી આવો પછી ના ટાઈમ મળે.
ના પછી હ સ્કૂલએ ખુલી જશે.
હા સ્કૂલ ખુલી જાય પછી થોડી જાવા મળે કઈ.
ના પછી ક્યાંય જવા ન મળે.
મોટા છોકરા ને તો કોલેજ ચાલુ થઈ જાયે
હા હો એન થઇ જાયે
હમ્મ
અટલે હવે જો ઈ કોલેજમાં આવી જાય
પછી શાંતિ આપડે નવરા રહીએ પછી આમ તો.
હા એ વાત તો તમારી સાચી છે.
હા છોકરા બોવા હેરાન બઉ કરે.
હા હો તમારે એમાંય તમારો છોકરો તો વાયડો છે.
બોવજ છોકરાની તક કરોજ માં તમે એવા વાઈડા.
હા ઈ વાત તમારી સાચી એક દિવસ હું આવી હતી ને મને ખબર છે.
બહુ જ તોફાની છે બધા બે છોકરા એવા છે મારે. હા નવી નવી ફરમાઈશ કર્યા કરે.
તમારે ભાભીને છોકરો તમને હેરાન કરે કે ના કરે.
ના હો એ નો કરે.
બરાબર ઈ ડાયો લાગેશે છે કા
ઈ ડાયો છે એમ તો ખાલી વાતો કર્યા રાખે ગીત ગાયા રાખે.
બરાબર બરાબર.
આમનો હેરાન કરે આપણને કઈ.
હા તમે ઓલી પેલી કુલર લેવાની વાત કરતા હતા લઈ લીધું કુલર તમે.
હ ઓ લીધું ને કૂલર
એટલે ઓલી ગરમી કેવી છે અત્યારે જોવો જો ને બારે
આજ તો બઉુ જ ગરમી છે એમ થાય કેમ બેભાન થઈ જવું
બહાર નીકયડા છેવું કાંઈ નથી
હમ બાર નીકળાય એવું જે જ નહી
અમારે કુલર સતત ચાલુ જ હોય આખો દિવસને આખી રાત
તમારા નીચો મારે કે ઉપર રહ્યો છે
અમે ના હવે તો અત્યારે તો અમારે આંટી બધા વેકેશન કરવા ગયા કોઈ હેને એટલે નીચે હોઈએ બાકી વધારે બધા ભેગા થઈજાય તોમાં ઉપર ગયા
હા હા
અત્યારે હા હું એટલે જ તમે ખબર ને મારે ઘરનો દરવાજો બંધ જ હો
હ અત્યારે અમે છે ને અમે ઉપર રહીએ છીએ એટલે ઉપર તો બહુ જ તાપ લાગે
પણ તમારે છે ને તમારે ઓલું પેલું ગેલેરીનો દરવાજો છે ને એ બધું છે ને બંધ રાખાય તમે બંધ રાખો ને તો હેને એક તો તમારા ઘરમાં દિવાલ બધી વાટ છે ને
હમ્મ
તો વાઈટ દિવાલ હોય ને એટલે તમે બધું બંધ રાખો ને તો ઠંડુ રે
હા
તમે ખુલ્લું રાખો ને એટલે બધું ગરમ થઈ જાય
અત્યારે તમે બંધ જ કરી દઈ બપોરે બંધ કરી દઈ પછી વળી ખોલી નાખી
તોય તમે દસ વાગ્યા પછી દસ વાગ્યા સુધી તો વાંધો ના આવે ઓલુ થોડુંક ઠંડુ રહેતું હોય પછી દસ સાડા નવ દસ દસ વાગ્યા પછી તમે હે ને આ બંધ કરી દો ને દરવાજો તો બપોરે હે ને જરી કઈ વાંધો ન આવે હાઉ ઠડું રે
અત્યારે તો મ બહુ જ તાપ લાગે મારે ઘરે ઉપર તો રેવાય જ નહી
હા એ તમારે જે નીચલો મળવત ને તો વાંધો નો આવત અત્યારે તમારું ઉપર નું હે ને
હા નીચે ઠંડક રહી એમ તો
હા અત્યારે અહંયા પંખા માં હવા આવતી હોય તો એમ લુ ફેકાતી હોય એવું લાગે ખબર
હા બહુ જ લૂકે કાય ગરમી ના તમ છેકઈ જાયે એવું લાગ્યા કરે
બઉુ જ ગરમી તો બહુ જ થાય બાપા
અને શું છે બીજે કઈ ફરવા જવાનું છે તમારે?
અમે અત્યારે ગયાતા મહારાષ્ટ્ર ફરવા. મહારાષ્ટ્ર મારી બેન છે ને એના મેરેજ હ તા.
હા.
તો મહારાષ્ટ્ર ગયા થા બધા હું, મારા પપ્પા છે. મારી બેનને મમી જાગ્યા તા.
હા તો ફરી આઈવા?
હા, ફરવાઈ ગયા તા અમારે છે ને કુળદેવી નું મંદિર છે. ન્યાય ગયા તા બી ચ બધાએ ગયા તા.
હા. જોઈ એ વાત આમ બધા એમ ને?
હા કર્ણાટકે ગયા થા આ વખતે પરવા.
કર્ણાટક માં શું છે આમ જો ફરવાલ જેવું?
ન્યા ન્યા ઓમ એટલે અમારા માતાજી નું મંદિર ન્યાં આવ્યું ને એટલે અમે ન્યાં ગયા તા.
ઠીકુર દઈ છે એમ?
હન્યા છ.
મારે વિચાર છે પાવાગઢ જવાનું માઉન્ટ આબુ.
હા. તો જોયો.
હવે થોડાક દિવસમાં જાય વિચારીએ છે કે થોડીક આમ ગરમી ઓછી પડે ને.
હા.
પછે જાઈએ.
બોરની તો હવે ઓછી શું પડતો સીધો વરસાદ જ ચાલુ થશે.
તો વરસાદમાં જાશે પણ આ ગરમી ન તો કેમ જાવ.
આની કઈ અપડેટ આવી વરસાદ ક્યારે પડવાનો કે કાઈ?
ના એવું તો ત્રણ જૂન નો મત ફતા એમ કે રંજુનમાં કેરારમાં બેસશે એમ.
હા આપડે ગુજરાતમાં ક્યારે?
જૂનનું કેવુ છે એમ? બાથું સંભળાય.
ઓહ ઓહ પંદર જૂન તો હજી બહુ આઘી.
હમ્મ, પછી તો આપડે થોડુંય ગરમી માં શેકાવાનું બાકી છે.
હા હઉ શેકાઈ જ ગયા હૈ હવે તડવાને બાકી હે.
હા એટલું જ બાકી રહ્યું છે હવે.
હા ઘરની બપ્પા બહુ જ છે.
અતિ ગરમી છે.
હમ્મ. અમુકને તો કેમ રેવાય. જેને પંખા ન હોય એને હા ગરીબ માણસ હોય એને તો કેવી રીતે રેવાતુ હોય છે. મને તો એમ થાય
તો એમાં મજૂરો લ આપડે કાલ વાત થઈ. ખબર તો આમ કરુંતા હોય. બરેની તો હાલત ખરાબ થઈ. જતીશ
હા તો એમ એ તેવાય ગયા હોયના છોકરાના પગમાં ચંપલ ન હોય તો એ એમને હાલતા હોય
હ હા સાચી વાત હૈ.
હમ એ આપડે ફેસિલિટી હે ને એટલે જ તાપ લાગે પેલેથી ટેવાય ગયા હોય. ને આમ ફેસલિટીમાં રહેવાનું.
હા
એટલે જ પછી પછી વાંધો આવે.
એ લોકોને શાનું જન્મથી
હમ્મ, એટલે નાવાનું જાવા
એવું.
હમ્મ.
તમારે ક્યારે આવું છે અમારે ઘરે?
તમ બોલાવો એટલે આવી.
આવો ને આલું
હાલો કે દિ તેડાવો, તમ કયો તે દિ આવીએ.
હવે ક્યારે આવજો, મ અ બે ત્રણ દિવસમાં આવું.
બે ત્રણ દિવસમાં આવી, તો તમે ઘરે જ હશો?
હા, ઘરે જ હસુુ, હાલો ન ફોન કરજે.
હા, જમવાનું શું બનાવશો કો તો આવું.
તમને શું ભાવે ઈ બનાવીએ.
મને તો હવે આપડે વડાપાવનો પ્રોગ્રામ કરવાનું વિચાયરુ તુ ઈ ક્યારે કરવો છે?
તો તમે આવો ત્યારે જ કરી નાખીએ.
હા, અગાસીએ કરવાનું ચ્યો સો ન?
ચૂલા ઉપર બનાવીએ.
હાં, કોણ? કોણ?
તમે એને અમારી ફેમિલી ન તમારી ફેમિલી.
બસ એટલા જ ને? બીજા કોઈ નથી ને?
ના ના, આપડે જ. એ ફેમિલી ઉં બનાવશ હાલો ન કાંઈક વિચારી ન પ્રોગ્રામ કરી.
હા, તો વાંધો નઈ.
ચાર દિ માં ગોઠવી.
હા, વાંધા ની મને કેજો કઈ રીતના શું ને કઈ રીતના એમ વગેરે કેજો તમે ક્યારે નવરા થાવ.
હા. ટાઈમ લઈને આવજો આ વખતે.
ટાઈમ તો જો એક દિવસ અવાય, અત્યારે કોઈ માણસ પાંહે ટાઈમ નથી.
કંઈ અત્યારે ટાઈમ નથી માણસ પાસે.
ટાઈમ હોય તો તો નવરા હોય એની પાહે ટાઈમ હોય, આપડે તો કામ ધંધા માંથી ઊંચા ન આવીએ.
આપણેે તો બઉ બીજી માણસો છે.
તો તમારે ઘરના માં ઘરના કામ કરવામાં બિઝી હોય, મારા તો હજી લગ્ન નથ થ્યા એટલે મારે બવ કામ હોય બારનું. ભણવાનું કોલેજ નું બીજુ બધુ એમ.
હા. કંઈક આખો દિવસ ઘરમાં થી નવરા નથી થાતા. ચ સવારે ઊઠી ત્યાંથી નાસ્તો નાસ્તો પૂરો થાય પાછો પરાને જમવાનો ટાઈમ થઈ જાયે જમી લેતા થોડીક વાર આડા પડીએ હ એમ કે પાછો નાસ્તો હજી નાસતો કરલઈએ તાં પાછા પાંચ સાડા પાંચ થાઈ એટલે રસોઈ બનાવો રસોઈમાં શું બનાવશો આવા પ્રશ્ન કર્યા રાખે
હાચી વાત છે
બીજું શું છે નવીનમાં
નવીન તો કઈ નહી જો અત્યારે તો જલસા હાલે છે કોલેજમાં રજા છે ને
હ પછી એડમિશન લેવાનું છે કઈ કોલેજમાં
એ તો જોય હવે લે શું
હા હા તા મને એને વાંધું જ છે
ઠીક હારું હાલો હું જે ને પછી વાત કરું ઓ કે
એ હા
હો બાય
જઈ માતાજી
એ હા જય માતાજી